જય શ્રી કૃષ્ણ, કેમ છો?
જય શ્રી ક્રિષ્ણ એકદમ મજામાં છો તમે કેમ છો?
અમે પણ એકદમ મજામાં આજકાલ તો આ બધા તહેવાર ની બધી વાતચીત ચાલ્યા કરે છે ઘરે કારણ કે હમણાં દિવાળી પટી તો હમણાં તે થોડુંક ઘરનું કામકાજ જે છે તે બધું કર્યા કરીએ છીએ અને દિવાળી મતલબમાં પટી ગઈ તો તે બાબત ઉપર અમણા વાતચીત થઈ કારણ કે જયારે અમે દિવાળી આવવાની હતી તો ત્યારે અમે એટલું બધું કામકાજ કરેલું કે મતલબ ઘરે એટલું બધું કચરો ફેલાઈ ગયેલો હતો સાફ કરેલું અને એ બધી વાતચીત કરીએી કે એટલો બધો કચરો આવતો ક્યાંથી છે અને બહ બધું મતલબમાં સાફ સફાઈ કરવી પડે દિવાળી આવે તોમે સાફ સફાઈ કરી કે ના કરી દિવાળીમાં
હા દિવાળીમાં તો તમે જાણો જ છો કે બધા દિવાળી ના પાછો દિવસ આગલા દિવસ તમે જાણો છો કે આ બધા સાફ સફાઈ કરે છે અને મારી ઘરે પણ દિવાળી તો ખૂબ સારી રીતે મનાવવામાં આવે છે અને ખૂબ આનંદ ઉલ્લાસ થી મનાવવામાં આવે છે એટલે કે દિવાળીમાં તમે જાણો છો કે બધા લોકો એકબીજાને સાથે એટલે કે બધા લોકો આડશી પાડોશી ખુબ એકબી સાથે વાતચીત કરે છે અને શું કરવાની પ્લાનિંગ છે દિવાળી માટે નક્કી કરે છે અને બધા લોકો એકજૂ અને રાતના ભેગા થાયને બધી વાતચીત કરે છે એટલે શું કરવું જોઈએ ઘરમાં શું ના કરવું જોઈએ બધા ઘરના પેન્ટ કરે છે નવું ઘર બનાવે છે અથવા નવું ઘરને કોઈ મોબલોું આપે છે એટલે કે અલગ જ રંગ કરે છે બધા ખૂબ દિવાળીમાં તમે જાણો છો કે બધા ના ઘરે એમ લાાઈટિંગ્સ હોય છે અને ઘ પ્રકારના સજાવવામાં આવે છે અને દિવાળીમાં જે માહોલ હોય છે જે બધા ઘરમાં તે તો કઈ અલગ જ હોય છે કારણ કે દિવાળીમાં તમે જાણો છો કે એકદમ પાંચ છ દિવસ પહેલા ફટાકડાના અવાજ આપણને સંભળાય જ કરે છે અને એના કારણે તમે બધ નાના નાના બાળકો એ પણ દિવાળીને ખૂબ રાહ જો હોય છે અને દિવાળીની મજા માણે છે કારણ કે. દિવાળી એક એવો તહેવાર છે કે કે બધા ધાર્મિક તહેવાર છે એટલે જે હિન્દુ સમાજના બધા બધા લોકો છે તે લોકો ખૂબ માને છે અને બીજું એ જ છે કે દિવાળી તહેવાર ખૂબ સારી રીતે મનાવામાં આવે છે અને ખૂબ આનંદ ઉલ્લાસ બનવામાં આવે છે શું તમને દિવાળી તહેવાર. કેમ ના એટલે કેમ ઉજવવામાંશે તે તમને ખબર છે મને તો એટલી બધ ડિટેલમાં નથી ખબર પણ તમને ખબર હોય તો મને જે કેવો ને.
હા ભાઈ દિવાળી તહેવારમાં મતલબ પહેલા તો કેઇના મનાવામાં આવે છે કે દિવા પ્રગટાવી ને અને ફટાકડા હલગાવી ને અને એવું બધું કરીને દિવાળી ન તહેવાર મનાવામાં આવે છે અને બધા. મતલબ બધા એકબીજાની ઘરે જઈને મી આપે છે અને એવી રીતના તહેવાર છે. તહેવાર પાછડી કારણ શું છે અને તહેવાર કેમક મનાવામાં આવે છે તે બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ કારણ કે તહેવાર આપણે કે ના મનાવવું કે પહેલા તો છે ને કેમ મનાવવું તે આપણે જાણવું જોઈએ કારણ કે તહેવાર કેમ મનાવવામાં આવે છે કે. મતલબમાં કોઈ પણ વસ્તુ મતલબમાં અ જયારે રામ ભગવાન જારે આવેલા હતા તો ત્યારે પણ એક તહેવાર મનાવામાં દિવાળી એમ કરીને મનાવામાં આવે છે અને જયારે મતલબમાં જે પ્રહલાદ હતો અ. તે મતલબમાં હોલિકા તેમની હોલિકા લઈને હોલિકા એ લોકો મતલબ આગમાં સળગી ગયેલી હતી અને અહ પ્રહલાદ બચી ગયેલો હતો તે બાબત ઉપર પણ મનાવામાં આવે છે તો બે માંથી ગમે તેમને મનાવામાં આવે છે પરંતુ કેમ મનાવામાં આવે. તે ખબર નથી પરંતુ એમ અ દિવાળી મનાવામાં આવે છે અને.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે કે દિવાળી ના તહેવારોમાં તમે જાણો છો કે જે આપડ ફટાકડા ફોડીએ અને મને એટલું તો થોડી ઘણી ખબર છે કે જે આપડા જે રામ ભક્ત. છે શ્રી તેલો કે તમારે એટ જે વનવાસ એમણે પૂરો કર્યો. ત્યારે એ લોકો જે પેલુંમાં આવેલા ત્યારે આવા દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે એટલું મને થોડી ઘણી ખબર હતી પરંતુ તે તે સમયમાં તમે જાણો છો કે રામ ભગવાન એટલે ખૂબ પ્રસિદ્ધ અને ખૂબ બધાના ચા ચાહ હતા અને બધા લોકો ખૂબ માને છે રામ ભગવાનને અને જે આપણા દિવાળીના તહેવારમાં જે. ફટાકડા પર ફોડીએ છીએ તેમાં તમે જાણો છો કે કેટલા બધા કેમિકલ હોય છે ગ ઘણા બધા પ્રકારના લાઉડ વાળા ફટાકડા હોય છે જેથી કરીને આપણેવા ફટાકડા નહીં ફોડવું જોઈએ એટલે કે જે આપ લાઉડ વાળા ફટકડા ફોડશું તો તમે જાણો છ કે ધ્વનિ પ્રદુષણ થવાનું જ છે એટલે કે આપણે જેટલું. ફટકડા ફોડ એટલે કે જે આપણે ઈકો ફ્રેન્ડલી ફટાકડા હોય છે તે આપણે ફોડીએ તો આપણા પર્યાવરણ ને પણ સારું હશે અને આપણે આગળ જતા આપણના જે વાતાવરણ છે એકદમ સારું હશે કારણ કે આપણે આવા લાઉડ ફટાકડા આપ ફોડશું તો પછી તમે જાણો જનું પ્રદુષણ થવાનું જ છે જેના કારણે આપણના કાનને. સર ખુબ થાય છે અને જે બીજું તે જ કે કે દિવાળીમાં આવા ફટાકડા ફોડવાથી આપણને પ્રદુષણ પણ ખુબ થાય છે કારણ કે જે આ ફટાકડામાં ધ જે આપડા ફટાકડા ફોડે છે ને માટેથી નીકળતું ધુમાડો તે હવામાનમાં ભળે છે જેના કારણે આપણા વાતાવરણમાં એટલું ગરમ થઈ જાય છે અને આપણને. એટલી બધી ગરમી લાગે છે અને આપણા વાતાવરણમાં આપણે જે શ્વાસ પણ નથી લઈ શ કારણ કે એટલા ધુમાડાના હોય છે જેના કારણે આપણે જે શ્વાસ લેવા જઈ તો આપને તકલીફ પડે છે કારણ કે એટલી બધી દુર્ગંધ હોય છે અંદર અને વાતાવરણમાં એટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે કે પછી આપણે વાતાવરણમાં. પણ એટલે કે શ્વાસ પણ નથી લઈ શકતા એટલે કે આપણે જેટલું ઈકો ફ્રેન્ડલી ફટાકડા પર ફોડીશું એટલું આપણા વાતાવરણ સારું છે કારણ કે વાતાવરણ જો સારું રહેશે તો આપણા દેશ સારું રહેશે જેના કારણે આપણા દેશના બધા જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન થશે એમ અને આપણે જેટલું વધારે વધારે વૃક્ષ રોપશુ. આપણે સારું છે એ દિવાળી તહેવારમાં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ફટાકડા ફોડશું તો આપણે સારી રીતે અને ઇકો ફ્રેન્ડલી ફટાકડા ફોડવું જ ખૂબ જરૂરી છે કારણ કે તહેવારના ઘણા બ ગેરફાયદા પણ હોય છે કારણ કે જે આપણેે ફટાકડા ફોડીએ છીએ તેમાં આપણેે એટલે કે સાવચેતી ફોડવું જોઈ કારણ કે આપણે ફટાકડા તર જ ફૂટી જાય પછ. એ આપડું પેલું જ કેહેવાય એટલે કે બિનકાળજી કહેવાય એટલે કે આ ફટકડા ફૂટતી વખર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે મેં પણ તો એ પણ સાંભળ્યું છેું કે બધા લોકો આા માંથી ફટાકડા ફોડ નાખે છે એવું બધું કરે છે એટલે એ સારું ન કેહેવાય કારણ કે એવ હામાં જ ફૂટી પછી એ લોકો શું કરશે એટલે કે એ લોકો એ. ખૂબ જરૂરી છે કારણ કે આવી બધી હરકતની કરવી જોઈએ અને યોગ્ય રીતે તહેવાર મનાવવો જોઈએ તમારે શું કેવું છે આને બાબતે.
હા ભાઈ મારે પણ આ બધું કેવું છે કે મતલબ. આપણે મનાવવો જોઈએ અને બીજ બધું વસ્તુ ના કરવી જોઈએ જેમ કે તમે જણાવ્યું હત એ બધી અને મારે એ પણ કેવું છે કે તહેવાર મનાવવા થી એ પણ ફાયદો થાય છે કે મતલબમાં જે સગા સંબંધીઓ હોય છે અને. તે બધા સાથે મળીને મતલબ જે મતલબ. છૂટા નવા પડી ગેલા હોય લડાઈ પડેલા હોય. બધું પણ તહેવાર ના કારણે સાથે મળી શકે છે અને જેથી કરીને ખુબ જ સારી ના બધા તહેવાર મનાવામાં આવે છે જેમ કે આપણા હિ જોવા માટે બધા તહેવાર ખુબ જ. સારી રીતના બનાવવામાં આવે છે પરંતુ મુસ્લિમો. પણ કેટલાક બધા તહેવાર મનાવવામાં આવે છે જેથી. તહેવારે આપણા માટે. ખૂબ જ જરૂરી છે અને તહેવાર મનાવા માટેથી મતલબ લોકોને ત્રેસ પણ દૂર થાય છે અને તહેવારથી ખૂબ જ સારી રીતના મતલબ પોઝિટિવ વાઇવસ પણ આવી જાય છે અને જેમ કે આપડા. અ હિન્દુઓમાં મતલબમાં રક્ષાબંધન કરીને પણ એક તહેવાર ઉજવવામાં આવે છે તો રક્ષાબંધનમાં જયારે ભાઈ બહેન બહેન મતલબ ભાઈને રાખડી બાંધે છે તો ત્યારે પણ મતલબ એક એવું લાગે છે કે મતલબમાં તે રક્ષા કરવા માટે રાખડી બાંધે છે અને ખૂબ જ. સારી માન્યતા પણ છે જેથી કરીને આ બધા તહેવારોના પાછળી કેટલાક બધા કારણો પર રહેલા છે જેથી કરીને આ બધા તહેવારો ઉજવવામાં આવે છે અને તહેવાર ખૂબ જ સારી વસ્તુ છે જેથી આપણે ઉજવવું જ જોઈએ અને તહેવારમાં મને મારા ઉત્તરાયણ તહેવાર પણ ખૂબ જ વધારે ગમે છે કારણ કે. તહેવારમાં શું હોય કે અમારા ગામમાં કોમ્પિટિશન પણ રાખવામાં આવે છે અને જેથી કરીને જે પણ વધારે પતંગ આપશે તો તેને મતલબમાં વિનર ઘોષિત કરવામાં આવશે ટ્રોફી પણ આપવામાં આવશે અને પૈસા પણ આપવામાં આવશે જેથી કરીને ઉત્તરાયણ તહેવાર. અમે ખુબ વધારે સારી રીતના મનાવીએ છીએ અને ત્યારે તલના લાડુ ખાવાની તો ખુબ જ વધારે મજા આવે કારણ કે ઉત્તરાણ ના તહેવાર માં ટલના લાડુ બનાવે છે ઘરે અને મને ખુબ જ વધારે એવા અ ભાવે છે ટલના લાડુ જેથી કરીને મેં તો પહેલા ટલના લાડુ સવાર સવારમાં ખામશું અને પછી ત્યાર પછી. અમે જઈએ છીએ પતંગ ચગાવવા માટે કારણ કે અમારે બા ગ્રાઉન્ડમાં એવા પતંગ ચગાવે છે જેથી કરીને ગ્રાઉન્ડ પર પતંગ ચગાવવા જઈએ છેએ અને બા કોમ્પિશનમાં ભાગ લઈએી અને પેલી વખત મતલબમાં મને ફસ્ટ પ્રાાઈઝ મળેલું હતું તો મને ખુબ એવું. સારું લાગ્યું અને ટ્રોફી પણ મળેલી હતી જેથી કરીને આ વખતે પણ મે વધારે પતંગ કાપાય એું મારી ઈચ્છા છે અને જેથી કરીને તે દિવસે મતલબમાં ખુબ જ વધારે મજા પણ આવે છે અને ઉત્તરાયણમાં ખુબ જ વધારે મજા આવે છે શું તમને પણ ઉત્તરાયણ નો તહેવાર ગમે છે ત પણ. ચગાવું છું.
હા ઉત્તરાયણ તહેવાર તો મને પણ ખુબ ગમે છે અને ઉત્તરાયણ તહેવારમાં તો તમે કીધું કે તલના લાુ અને ચીકી ખાવાની અલગ જ મજા હોય છે અને તમે કીધું કે તમે કોમ્પિટશન ભાગ લીધો તમે સારા વિજેતા પણ બનેલા એ કે અરા ગામડામાં પણ એવું રાખે છે અને ખુબ મજા કરે છે. ખુબ ઉત્તરાયણને આનંદ માણે છે કારણ કે ઉત્તરાય એવો તહેવાર છે કે આવું એટલે કે આપડણે એટલે કે સિટી માં આપણે જગાવવાઈએ તો ત્યાં જવાની એટલે કે ત્યાં જગવાની કોઈડગ જ મજા આવે પરંતુ હમણાં જે ગામડાના જે બાળકો હોય છે તે તો હણાં પટંગ ચગવા ઇન્ટરેસ્ટ નથી લેતામ એટલે બધા લોકો ફોનમાં જ લાગી જાય. મ પતંગ પહેલા જે ચગતા હતા ગામડાઓમાં તે તો ખુબ ઓછા થઈ ગયા છે એટલે કે બધા લોકો હવે તો શહેરોમાં જયા કરે છે પટ જગાવવા અને ગામડાઓમાં કોઈ ચગાવતું જ નથી એટ થોડાક અમુક પ્રકારના જે બાળકો છે તે જ ચગાવે છે એટલે કે બાળકો હવે આજ કલના જે જનરેશનમાં બાળકો છે તે વધારે પડતા. ફોનમાં જ યુઝ કરે છે અને જે હિ તહેવારો છે ધારમિક તહેવારો તે એમાં ઇન્ટરેસ્ટ જ નથી લેટાની દિવાળીમાં ઇન્ટરેસ્ટ હો છે એની હોળી માં લે છે ની ઉતરાયણમાં લે છે ની નવરાત્રી માં લે છે ઘરે જ બેસીને ફોનમાં જ લાગી જાય છે એટલે કે એ લોકો એવું નહીં એટલે જે બા એના બાટા પિતા છે એ લોકો ધ્યાન રાખવું જો એ લોકો જે. તહેવારો હોય છે, આપણા દેશના તે લોકો મનાવવું જઈએ કારણ કે આપણા જે દેશના ધાર્મિક તહેવારો છે, તે તો ખૂબ સુપ્રતિ સુપ્રચલિત છે, કારણ કે તમે જાણો છો કે આપણા દેશના જે પણ ધાર્મિક તહેવારો છે તે બહારના દેશના લોકો પણ મનાવે છે. અને તે મેં તો સોશિયલ મીડિયા પર વિડીયો પણ જોયેલા બધા ને આવું બધું કરતા પણ જોય લ છે એટલે આપણા જે દેશના તહેવારો છે તે તો બધા આપણા વિદેશોમાં પણ શું પ્રસિદ્ધ થઈ ગયા છે. એટલે કે આપડા જે બાળકો છે હમણા જે આજકાલના જ તે લોકો ખૂબ જરૂરી છે, કારણ કે આવા તહેવારો મનાવવા જોઈએને ઘરે જ બેસી ન રહેવો જોઈ ઘરે બેસી પછી લોકો મનમાં એવો થઈ જાય ઘરે જ બેસી રહેવાનો અને એ લોકો કંટાળી જાય છે એમ એટલે કે આવા તહેવારો મનાવે અને સારી રીતે આવા તહેવારો ની ઉજવણી કરે એમ એજ મારે તો માનવું છે, કારણ કે આપણા જે તહેવારોની તો ખુબ માંને છે એટ કે બધા બહુ માને છે અને બધા જ વિડી માં પણ ઘણા બધા લોકો આ એટલે કે બધા જ તહેવારોની લોકો ઉજવણી પણ કરે છે બહારના દેશો તમે કોઈ આવું કો તમે પણ એટલે જે સોશિયલ મીડિયા પર છે તે પણમે જોયલું હશે ને જે બહારના દેશ ના વ્યક્તિ છે તે પણ આપણા દેશના તહેવારો મનાવે છે.
હા ભાઈ મેં પણ એવું બધું બહુ બધું છે કારણ કે આપણા ઇન્ડિયાના જે તહેવાર છે એ ખૂબ જ વધારે પ્રચલિત હોવાથી આ આખી દુનિયા માટેના તહેવાર ઉજવવામાં આવેશે અને મને પણ ખુબ જ વધારે ગમે છે આ તહેવાર ઉજવવામાં જેથી મે પણ ઉજવું છું અને બધાને ઉજવવા માટે પણ પ્રેરિત કરું છું જેથી કરી મને પણ ખુબ જ સારું લાગે છે અને બધાને કહેવામાં અને મને ઉજાવા માટે ખુબ જ વધારે મજા આવે છે તેથી કરીને મેં પણ બધાને સલાહ આપું છું તમે પણ બધાને સલાહ આપજો તો ચાલો ભાઈ આપણે મળીએ પાછા વાત કરીશું.
હા સારું મળીએ.